કેમ?
બસ મજામાં છું તમે કયો તમે કેમ છો?
બસ જો સાંજ પડી તો સુઈને ઉઈઠા ને ચા પાણી પીધા ને હવે થોડીક વાર વાતા વાતું જીતું કરશું ને એવું બધું છે.
હમ હમ. શું છે રસોઈ પાણી ની આજ વ્યવસ્થા જેમ કે અમારે તો આજ અષાઢી બીજ હતી એટલે કાલે થી જ મારા સાસુમા એ થોડી ઘણી ખાવા પીવાની તૈયારીઓ કરીને રાખી તી. એટલે એમ કહું કે તમને આવી રીતે બસ આવો ટાઈમ હતો કાલ સાંજ નો ત્યારે મમ્મી એ પુરણપોળીનું પૂરણ જે હોય ને જે સ્ટફિંગ એ જ બનાવીને તૈયાર કરી દીધું તું સવારે પુરણપોળી બનાવી બટાકાનું શાક રોટલી ને એ બધું બનાવેલું અને અત્યારે સવારે એમને ઢોકળાનું કઈક બોરા માટે થઈને પલાળ્યું હતું એટલે ઢોકળા બનાવાના છે અથવા હાંડવો બનાવશું જેને જે ખાવું હોય. તો તમારે શું છે ખાવા પીવાનું કઈ એમાં વાત કરશો
હા તમે કીધું એ વાત આજે અષાઢી બીજ છે એટલે બધાના ઘરે સરસ સરસ વાનગી બને. પણ મારે તો આજ હું એકલી જ હતી જમવામાં એટલે મેં શું કેહેવાય રીંગણાનું શાક રોટલો બનાવીને ખાઈ લીધું તું બાકી સાંજે તો મને વિચાર છે કે મારા હસબન્ડ સાથે બહારે જવ છે મન્ચુરિયન કે શું કેવાય સૂપ પીવાની ઈચ્છા છે અને અમારે તો આજે અષાઢી બીજ છે. એટલે મારા સાસુ સસરા ને એ બધા તો રામાપીર નો પાઠ છે એટલે બધા ત્યાં જવાના છે. અને મારાથી જવા એમ નથી તો કીધું કે ચાલો આજે ક્યાંક બહાર જઈએ પણ હજી પતિદેવજી ઘરે આવ્યા નથી ઘરે આવે પછી હું એમને કહું કે ચાલો મને ક્યાંક બારે જમવા તમે લઈ જાવ એમ
હમ્મ સાચી વાત હ તમે બારે જમવાની વાત કરી છે ને તો મને લાગે છે એ વિષય ઉપર થોડી ચર્ચા વધારે કરીએ કે જે બારે જમવા જવાની જે જગ્યાઓ હોય છે એમાં તમારું શું માનવું છે લાઈક કેવી ચોકસાઈ હોય છે. કેવું ન્યાં મતલબ ખાવાનું જોડતું હોય છે એના વિશે તમે કઈ કેશો
હા તમે કીધું વાત હું અમારે અહીં તમને દર્શાવું તો અમારે અહીં ચો ખૂ હોય ને કે વાત જાગ્યો અમારે ટોટલી વસ્તુ રોજે રોજની રોજ બનતી હોય અને અમે અમારી આંખે જોયું પણ છે અને અમારે અહી કેવાય ને કે સાંજના ટાઈમમાં રગડો ને એવું બધું વખણાય અને પાઉભાજી નેવું તો ઢોસા નેવું તો અમે ખાઈએ પણ બધી વસ્તુ ચોખ્ખી બનાવાતી હોય છે ને ચોખ્ખું જ બધી વસ્તુ બધા લોકોને ખવડાવે ને વેચતા હોય છે. અમુક જગ્યાએ મોટા મોટા સિટીમાં હોય કે આગલા દિવસનું પૈડું હોય ને બ ગડેલું હોય એમાં બધું નાખીને મિક્સ મસાલા કરી અમુક એવા મસાલાઓ હોય જે ભેળસેેડ આવતા હોય ને એવું બધું મોટા સિટીમાં વેચાતું હોય છે. પણ માણસો પણ કેવાય ને કે એવી જ વસ્તુ ના માણસોને ટેસ્ટ આવે આપણેે ઘરે પાણીપુરી બનાવીએ તો આપણે તાજું પાણી બનાવેલું હોય અને તોય માણસોને ભારે નહીં, ઘરનું પાણી. પણ એઈજ પાણી, જે પાણીપુરીનું બારે મળતું હોય. અને એમાં કેહેવાય કે એ સન્સ ને બધા સોડા અને લીંબુ ના ફૂલ નાખેલા હોય તેમાં જીભમાં તમ તમ થાય તો માણસો મજા આવે પણ ઈજ વસ્તુ ઘરે ન ભાવે માણસોને તો તમારે ત્યાં કઈ ટાઈપ બું બધી બહાર મળે છે.
હા, તમારી વાત સાચી છે. સૌથી મને તો જે એ નાગ કે જે હાઈજન. આપણેે જે આપડે કહીએ, મને હજુ પણ યાદ છે કે લગભગ. બે વર્ષ. થી વધુ નો સમય થયો, મેં હજુ સુધી ચાાઈનીઝ બાર નું નહી ખાધું. વધારે ટાઈમ થયો હશે, મને યાદ નથી. એકચુલીમાં થયું કે મારા હ પણ મને કેતા હતા કે, ચાલ ને ચાઇનીઝ ખાવું છે. આ તે તો એને શું કે મચુરિયન રાઈસ ને એવું થોડું ભાવે, તો એને ઓર્ડર કર્યો. એ બનાવતો તો ભાઈ. અને એ જગ્યાએ બહુ ભીડ હોય એમ. હવે મેં જે વર્ણન કરું તમને, મેં જે જોયું નહીં. એ જે ભય છે ને, પેલા તો એની લારી માં એટલી આમ ચોખાઈ નહોતી એમ. સીસા જે વાતે વાહાર ફડેલા હોય, બધા સોસા ના આ તે પછી જે ઓલું લોયું હોય ને, જે બનાવતા હોય, ચાઇનીઝ વઘારતા હોય. એ લોયું કરછી. જેમ કે અત્યારે એક ચાઇનીઝ કોઈ નું કંઈ બનાવ્યું. પછી એમ ઈન ન પાણીમાં ધોઈ. ને એઈજ પાણી ઈ છે ને, વગારવામાં નાખે, લાઈક જરૂર પડે ત્યાં. અને ખાલી એમ જરીક પાણી થી કરે ને, એક ગા આપો તો ઈદ આપો, એટલો ગંદો ને કે તમે આમ તમારા ઘરમાં ના રાખો. ગૃહિણી તરીકે. કે ભાઈ, આ તો વાસ ગંધાતો હોય એવો ગાભ હોય એમ. ઈ ગાભાથી એને પાછું લોયું સાફ કર્યું, એમાંને એમાં પાછો હાથ લુવે અને એવા જ હાથે. ચાઇનીઝ ની કંઈ પણ વસ્તુ હોય, જેમ કે મંચુરિયન નાખવાના હોય, નૂડલ્સ ઉપાડી નાખવાના. તો એ બધું નાખે એટલે, અને પાછું એવા જ હાથે એ ચાખે. કે ભાઈ, મીઠું બરાબર છે કે નથી એમ. તો ક્યાંક ને ક્યાંક, જયારે મેં જોયું ને, તો મારું મન ઉઠી ગયું. ચાાઈનીઝ ન તેદુ નો દિવસ ને આજની ઘડી મેં લગભગ ચાાઈનીઝ નામે નથી ખાધું. કેમ કે એ લોકોનું બકવાસમાં બકવાસ, આમ હાઈજીન જ નથી હોતું એમ. પછી ક્યારેક કોઈ લારી ઉપર જાઓ, એવું નથી. હોટલમાં હોટલમાં પણ હોય.
હ.
એમ થાય કે, ભાઈ, ના ઓકે. હું બને ત્યાં સુધી બહારનું ખાવાનું અવોઈડ કરું. હું લગભગ ઘરે જ બધી વસ્તુ બનાવી લઉં છું, કેમ કે મને હાઈજીન જ ક્યાંક આમ જોયું ને. એટલે મને અડધું તો ખાવાનું મન આપડું ત્યાં જ ભાંગી જાય એમ, હોંશે હોશે ખાવા. પીવા બહાર ગયા હોય, પણ મન ના થાય પછી એવું જોઈ ને ખાવાનું. કેમ કે, જેમ તમે વાત કરી, ખાવા-પીવા મારા હસબન્ડ ને સાસુ ને બંને ને ચાઇનીઝ ભાવે, બહુ જ ભાવે છે. અ પણ શું છે કે, મને આવું બધું જોઉં ને જયારે, કેમ કે જેમ પાણીપુરીની તમે વાત કરી તો ઘણાલું તો હું જોઉં છું કે, પરસેવા વાળા હોય એવા હાથે. એ પાણીમાં બોળીને તમને પૂરી આપતા હોય ને, મતલબ આમ બટાકા સળેલા હોય, ઈ સડેલા બટાકાનો માવો કરીને આપી દેએ. આપડે બટાકાને એડી પણ નહીં, દસ રૂપિયા દઈ ને મોઘુ ખરીદી લઈએ. તો એવી બધી એમ કે, લોકો કરતા હોય ને, જેમ તમે કીધું ને, ભેળસેેળ. તો એ પણ બહુ છે એ ચટકો આવે પાણીનો એના માટે એ લોકો અલગ અલગ પ્રકારની અંદર વસ્તુ નાખતા હોય તમને એને મને તો ખબર નથી જો બિઝનેસ ધંધો છે, જેમ કે બટર છે. સૌથી પેલું ઉદાહરણ દઉં તમને બટર નું. તો બટર જે છે ને, ઈ બે પ્રકારના હોય છે એમાં પણ. સસ્તું જે આવે છે ને, તમને એમ થાય એ વાતો સસ્તું છે, પણ એ જરાય ખવાય નહી. એક-બે વાર ખાવ ને, તમાર ગળું પકડાઈ જાય એ સાવ કંઈક. મારા હસબન્ડે પામોલીન ને કઈક બીજી રીત મને કઈક કીધું તું એટલું બકવાસ થી બટર આવે એમ એટલે જે કઈ પણ તમે ખાાવ પીવો એ જોવું જોઈએ ક્યાંક થી લ્યો છો કેવી ચોક્કસ વાળી જગ્યા છે. એ બધું તમારે વિચારવું પડે પેલા મારો ખ્યાલથી તો હું એ બધું જોતી હોઉં છું. તમે ક્યાંય ખાવા પીવા જાવ તો આવું કઈ ધ્યાન રાખતા હો છો ખરા
હા તમે કીધું ઈ વાત હું એકદમ તમારી સાથે છું. અને મેં જોયું તો નથી પણ આમ ફોનમાં ને એવી રીતે બધામાં વિડીિયોને એવું આવતું. હોય એટલે ખબર છે કે પોતાના પરસેવાના ટીપા એમાં પડતા હોય. હ અને એવું આપણે ખાય કે આપણે આપણેે આપણા પૈસા ખર્ચવાના અને હાથે કરીને આપણે રોગ આપણા શરીર માં ખર્ચીને લેવાનો તો હું ઈ વાતનું તમે કીધું એનું હું બહ જ ધ્યાન રાખ. પણ કેવા જઈએ ને તો અમારે અહીં છે ને એટલું ચોકસાઈ થીન બધી વસ્તુ. તું વેચાય છે ને કે તમે વાજ જવા દો ટોટલી વસ્તુ એકદમ ચોખ્ખી હોય છે કે કોઈ વસ્તુમાં. ભેળસેેડ કેવું ના હોય અ અમારે અહી છે ને અ શું કેહેવાય સવારના પુરમાં છે ને બધી જગ્યા અલગ અલગ નાસ્તા મળતા હશે. પણ અમારે અહીં છે ને કેવાય ને કે ઈડલી છે મેંદુ વડા છે ને. અ દાળ પકવાન છે ને ઈ ટાઈપ ના અમારે નાસ્તાને વખણાય. તો મારો ભાઈ છે ને એક વાર મારા ઘરે આવ ને તો આપને એમ થાય કે આપડા ઘરે મહેમાન આવ્યા છે. તો આપડી આપણી અહીંની પ્રખ્યાત વસ્તુઓ એમને આપણે. બ્રેકફાસ્ટ નાસ્તો કરાવી એમ. તો મારો ભાઈ કે ના કે મારે એવું નથી ખાવું તું મને ચા ભાખરી ને ગાઠ. ગાંઠિયા દઈ દે એટલે કેહેવાય ને કે અહિયાં મારા મમ્મી ના ઘરે ત્યાં ગાંઠિયા વખણાય. અને અ્યાં ડેલી સવારે કયો કે સાંજે કયો ગાંઠિયા તો જોઈ જ ગાંઠિયા સાથે. સાથે બધું એ લોકો ખાય. કે ભાખરી છે થેપલા છે રોટલી છે એવી રીતે. અને. અ મારી બેનને ત્યાં છે ને. અ સેવ ઉસળ વખણાય છે પણ મેં કોઈ દિવ સેવ ઉસળ ખાધું નથી. અને અમારે આ બાજુ એવું હોતું નથી કે સેવુંસણ એવું. એટલે મને ઘણી વાર વિચાર આવે કે હું મારી બેહેન ના ઘરે જઈશ ને ત્યારે હું સે ઉસળ મારી બેહેનને કહીશ કે મને ખવડાવે. ક મને બહાર લઈ જ ક મને એની રેસીપી આપે તો હું ઘરે પણ ટ્રાય કરી શકું? પણ કેહેવાય ને કે એમાં નકરા વટાણા હોય વટાણાનું શાક રીતે પણ આપને ખબર હોય છતાં. આપણે એમ થાય કે ના આપડા મનને શાંતિ થઈ જાય એમ. તો મારે એક વાર છે ને ઈ ટેસ્ટ કરવું છે. બાકી બધી જગ્યા અલગ અલગ જગ્યા એ અલગ અલગ વસ્તુ પ્રખ્યાત હોય છે. પણમ બધાને હોય ને કે જીભ. છે એ હા્ડકા વગર ની છે એમ. તો કઈ પણ વસ્તુ ન નામ સાંભળે ને તો મોઢામાં પાણી પાણી આવી જાય. તો આપડે અત્યારે ઈ વાર્તા વાત કરીએ છેીએ ને કે બહારનું ખાણી. તોય મારા મોઢામાં કેવાય ને કે પાણી આવી ગયું કે હું જલ્દી બારે. જાાવ ને કઈક એવું ચટપટું ખાઈ આવું એમ. તો તમે શું કે છો. તમને એું ક્યારે આવું વાત નીકળે તો તમને કોઈધી એવું મન થઈ જાય. કે હું જલ્દી થી કઈક ખાવ કે ન ખાવ એવું.
ના. આ મને તો કોઈ દિવસ એ થતું મારી મારો. વાદની ગ્રંથિ છે ને એના પર. પૂરેપૂરો કંટ્રોલ છે મને આટલું કીધું આટલી મેં વાત કરી તો મને એવું નથી થતું કે મારે આ ખાવું છે આ તેવું છે ના હા જ્યારે ક્યારે એ મને ભાગ્ય જેવું થાય. કે ભાઈ હાલો હવે ઘરનું ખાઈ ખાઈને થાકી ગયા. તો હવે ભાઈ એમ કે કઈક બહાર નું ખાવું છે એમ એ પણ શું કે થોડું આમ. સ્વાદ આવે એમ કે રોજ એક ને એક ખાયને ઊભા પણ લાગે આપણને એટલે બાકી મને બહ ઓછું ખાવા પીવાની ટેવું છે પણ તમે જેમ સેવું. ઉસડ ની ને બધી વાત કરી ને. તો એમાં કેવું હોય જે તે જગ્યાની અલગ અલગ બધી પ્રખ્યાત વસ્તુ હોય છે એમ જેમ અમારી સાઈડ પણ સેવ ઉસડ બહ ફેમસ છે. તમે વટાણા ની વાત કરી ને તો એમાં એ જ હોય છે સફેદ વટાણા હોય એ રેડીમેડ. પલાળી દેવાના પલાળી એને પછી બાફી સીટી મારી. અને એનો સેવસણ નો ખાલી મસાલો આવે ટમેટા અને ડુંગળીની. ગ્રેવી કરીને એજ ખાલી મસાલો નાખવાનો. કઈ જ નાખવાનું નહી મસ્ત એ વન બને લીલી ડુંગળી ની સાથે ખાવાનું. મજા મજા પડી જાય પણ એઈજ વસ્તુ મેં મારા ઘરે જયારે બનાવી ને મારા પિયરમાં. તો કોઈને ના ભાયુ બધા એમ કે આમાં તો ખાંડ જ નથી કેમ કે એ બાજુ બધું ગળિયા ખાવા વાળા તો બધી ઉપર થી બધા ખાંડ નાખીને ખાધું ને ખાંડ વાળું તો જરાય તમને ભાવે પણ નહી એમ પણ અલગ અલગ કેહેવાય ને ટેસ્ટ હોય બધાના એ પ્રમાણે બધાને ખાવું ભાવતું હોય એટલે આમાં પણ વેરાયટીઓ હોતી હોય છે શે ઉસણમાં પણ છે ને ચીઝ વાળી સેવ આવે મસાલા વાળી સેવ આવે અલગ અલગ બધું આવતું હોય છે એમ તમારે ત્યાં પણ બધું અલગ અલગ વખણાતું હશે તો એના વિશે પણ આપડે એક કામ કરશું ક્યાં શું બધું ફેમસ છે એના વિશે આપડે કઈક એપિસોડ લેશું વાત વાતચીત કરશું તો તમારો ખુબ ખુબ આભાર એના માટે થઈ ચાલો ફરી પાછા મળીશ શુ
ઓકે તમારો પણ ખુબ ખુબ ધન્યવાદ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી